જે
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ, હું મજામાં છું તમે કેમ છો.
હું, પણ મજામાં છું બસ આ જોવો ને હું હમણાં છે. ને થોડીક આામ કોવિડનો જે આપણો સમય ગયો એના બારામાં વિચાર કરતી હતી એ સમય પણ કેવો હતો ને એ તો હું વિચાર કરું ત્યારે જ મને થોડું આમ. ખરાબ લાગવા લાગી જાય છે.
બિલકુલ, સાચું કહો છો. તમે આપણે કેવા મહામારીથી ગુજર્યા. કેવું કેવું સમય કેવો ગાળવો કેટલો મુશ્કેલ થઈ ગયો હતો. મને, પણ એની અને કેટ. કેટલા, લોકો એ એમાં પોતાની જાન ગવાઈ અને કેવો. સમય, આવી ગયોું ને આ પૃથ્વી પર તો આપણે એવું છે કે કોઈ પણ વસ્તુની ગારંટી નથી લઈ શકતા કે આપણેમ કાલે શું થઈ જાય એના પછી તો આ કોવિડ જેવી સમસ્યા થઈ એના પછી તો આવું બહુ જ વિચારવામાં આવે છે કે. અ ક્યારે, પણ કઈ પણ થઈ શકે છે.
સાચું કયું તમારી વાત. બરોબર, સાચી છે જો મતલબ બે હાજાર વીસ અને બે હાજાર એકવીસ એ દરમિયાન લોકો ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થયા હતા નહી તમે કેમ જીધું કેટલા લોકો તો પોતાના અ ફેમિલી મેમ્બર ને. પણ ગુમાવ્યા છે. અને લોકો કેટલા. કેટલા, બીમાર થયા કેટલા લોકોને પોતાના મતલબ સગા સંબંધીઓને પણ ગુમાવી દીધા એ સમય ખરેખર ઘણો મુશ્કેલ વાળો હતો અને આ જે લોકડાઉન દરમિયાન તો જો ને બધાએ ઘરમાં રહેવું પડતું હતું બાળકો. લોકોની શાળાઓ પણ બંધ થઈ ગઈ હતી વેપાર બંધ થઈ ગયા હતા તો કેટલું બધું આ મુસીબત આપણે જોઈ હતી.
બિલકુલ, સાચું કહો છો એ સમયે આપણે એ સમય દરમિયાન આપણે કેટલી બધી કેટલા બધા ઉતાર ચઢાવ. જોયા કે આપણને અ એમાંથી જો કેટલા બધા એવી શીખ ખો પણ આપણે શીખી કે આપણને કોઈ પણ આવો સમય આવે તો એના માટે પહેલા થી આપણને કોઈ અમ એવી બચત પણ કરવી જોઈએ. પછી આપણે અમ અમ જોયું હોય તો શા અમ છોકરાઓને ભણાવવા માટે પણ આપણે ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ કર્યો અને અ કેટલા બધા એવા શબ્દોથી આપ આપણે જાનમાં થયા ક્વોરંનટાઈન પછી અહીં આમ બધું હોય આ આ બધા પહેલાથી શબ્દો હતા પણ આપણા માટે યુઝફુલ નતા લોકડાઉન અને ક્વોરંનટાઈન એવા જેવા વર્ડ છે એ બધા આપણે આ કોરોના પછી જ આપણે બધાના વધારે આયા અને આ શબ્દોથી આપણે રૂબરૂ થયા.
સાચી વાત કીધી. એ સમય દરમિયાન છે ને ઓનલાઇન અભ્યાસ શરૂ થયો હતો અને આ બા કેટ કેટલા લોકોને તો ઘર બેઠા કામ કરવું પડતું હતું. કેટલા લોકો તો રોજગાર પણ પ્રભાવિત થયો હતો ને એમનો અને જોને ના નાના નાના વેપારીઓ અને દૈનીક જે મજદૂરો હતા એ લોકોને કેટલા મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. આ મતલબ કોવિડ દરમિયાન બહુ ઘણોનું નુકશાન પણ થયો લોકોને નહીં?
બિલકુલ, રોજગારમાં લો જે રોજગારી માટે આપડું પોતાનું ગાવ છોડીને દેશ વિદેશ ક્યાંક જઈને વસ્યા હતા. એમના માટે પણ આ સમયગાળો બહુ જ અઘરો હતો. એ ઘરવાળાઓ માટે પણ અને જે પોતે બહાર અ વસી રહ્યા હ તા. એમના માટે પણ બધા જ મા ટે એ સમયગાળો બઉ જ અઅ મુશ મુશ્કેલી ભર્યો હતો અને જ્યાંથી આપડે ઘરે કે ગાવ પાછા ફરવા માટે પણ લોકોએ કેટલી મશકત કરી હતી. એ પણ એવો એકદમ આ બધી બાબતો જયારે જ સા ળીએ તો બધા આંખોની આગળ કેવા બધા દ્રશ્યો આવી જ આવે છે. જયારે આપણે કોવિડ દરમિયાન આપણે બધા અઅ અનુભવ્યા હતા અને જો ને આપણા જે અઅ નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી છે એમને પણ આપણને કેટલો સપ ટ કર્યો હતો આપણને કેટલો અ સારી રીતે અ મતલબ આપણને દિશા આપી તી, હોસલો આપ્યો તો. કે આપણે બધાએ અઅ બોલી ઘંટી વગાડવાનું પાાળીમાં જવાનું પછી અઅ બીજું આપડે અઅ દીવા લગાવાના કેટલી બધી એવી એક્ટિવિટી કરી તી જે બધા દેશવાસીઓએ સાથે મળીને કરી હતી.
હા, અને એ સમય સમય જે આપણને શું કે સ્વચ્છતા ન અન અન અને આરોગ્યનું પણ મતલબ એમાં પણ લોકો કેટલા જાગૃત થયા હતા. હાથ ધોવાની ટેવ, માસ્ક પહેરવું, ભીડથી દૂર રહેવું એ બાબતો પર લોકો વધારે ધ્યાન આપ તા અ હતા અને શરૂઆતમાં તમને ખબર છે આ વેક્સિન વિશે પણ ઘર કેટલા ઘણા બધાને આમ પ્રશ્નો અને અફવાઓ હતી. કે વેક્સિનથી શું થશે આમ તેમ હા પર પછી આપણા જે ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ સમ એ લોકોની સમ સમજણથી અ લોક - લોકો માં વિશ્વાસ વધાર્યો અને મોટા પ્રમાણમાં વ વ રસી વેક્સીકરણ કર્યું. તો એ પણ સારું હતું ને કે ગંભીર બીમારીઓ તો જોખમ ઓછું થયું અને આપણને મદદ પણ મળી એના કારણે
બિલકુલ સાચું કહો છો તમે આપણે બો બધી મુશ્કેલી અને બહુ બધા ઉતાર ચઢાવ પણ જોયા હતા એ સમયે તો, અ કેટલા બધા લોકોએ તો જો પોતાના જે પરિવાર વાળાને અ ગુમાવ્યા હતા. એ લોકોનું મન આજે પણ બો જ દુખી છે કે અમે આ મહામારીમાં પોતાના પરિવાર વાળાઓને કેવી રીતે ખોવી નાખ્યા હતા અને જોને એમ કેટલા લોકો તો એ એવા પણ હતા, જેમને એમનું બોડી પણ નસીબ નતું થયુ તો આ કેવી બીમારી હતી કે કેવો સમયગાળો હતો જેને બધ બધાને બધા માનવ જીવનમાં ફરીથી વિચાર શક કરવાની અ એ નાખી દીધી કે